ગુડ આફ્ટરનૂન સર.
ગુડ આફ્ટરનૂન. બોલો.
બોલા હું કરોરા મજામાં.
હા મજામાં મજામાં.
હું ચ અ બોલો. હા હા. તેજ બનાયા. એવું. હ શાંતિ છે અતાર તો. અ ફોન નવો લેવા જવો છે ફોન ટુટી ગયો. હમ પડયો ડિસપ્લે તુંટી ગયા. હવ ડિસપ્લે ટુટી ગયા. હા. નાવો લેવા જવઉ સે હવે. ના હપ્તો વધારે પૈસા કઈ આલવાને નતો કેશ લઈ લેવાનો. તો કેશ તી આગળ પડે. કેશ તી લેશું હવે. શાંતિ. હા. નોકરી નહિ કરતો હવે કાલે ચાલુ કરીશ. હે. ઈચ્છા નહી હોતા ર ભી થોડા ટાઈમ પડી કરીશું. હા. હમ પતવા જ આયુ તો. હમ એ તો હવે પતે ફરી કરીએ ને. હમ એકદમ પણ પતાવીને ફરી ચાલુ કરીને શું કરવાનું
હમ્મ. જય કુમાર. મહિમા કહે ના જાય ફોન આવે ઉપાડુ.
આજ થઈ જશે. આજ થઈ જશે. થઈ જશે. હાલો.
બોલો એ તો એક. એ તે પેલો કોમ્પ્લેન કરેલીને આપડે અ કાલે મેં કમ્પ્લેન કરેલી. ચલાવવા માટે.
હા.
એ ભાઈ એવું કીધું કે ઓફલાઈન કરીવી પડશે કે તમારે. એટલે ઓફલાઈન કરતો તો ઓફલાઈન કરવી પડશે મારે.
હા.
હમ એમાં કે તો નિકાલ નહી કે તમારે કે ઓફલાઈન જ કરવી પડશે એવું કેતા એટલે ભાઈ હું સારું ઓફલાઈન કરી દઈશુ આઈ જઈ યાદે ક્યાં આઈ જાવ એવું કેતા તા એટલે પછ જતા રહીએ આજે એવું
હા.
હમ. બોલો બીજું શું કશો શાંતિ.
બસ શાંતિ.
હ હા.
અને કોમ છે
હે.
કોની કમ્પ્લેન કરેલી.
મે જ કોમ્પલન કરેલી.
શાન માટે.
એન માટે આપડે આ આ ગયા. બોલો બીજું શું કો
શંતથી બીજું તો હવે હું કેવાના હમ્મ.
માટે તળાવ માટે કરેલી કમ્પ્લેનાગે આજે ફોન એ તમારે ઓફલાઈન અરજી આવી પડશે એવું કેતા હતા એટલે ઓફલાઈનમાં અરજી કરવા જવું પડશે.
હમ્મ હમ્મ કરી આવવાની તે.
વિનો દાદા આવેને વાત કરીયે. એને દાને કેવું પડશે કે આ ઓફલાઈન કરવી પડશે અરજી. હમ્મ.
હા દેવાની.
હા ઓફલાઈન અરજી કરાવો પડશે કોણ કા કે અરજી કરી કે ચલાવવા માટે. કા કે તળાવ માટે નઈ થાય કે તમારે ઓફલાઈન અરજી કરવા આવવું પડશે ત્યાં. પેલા કે પરમારથી નોમની કરી કે પછી કે ગોપેન્દ્ર આ સ્વતંત્ર ભારે આવને આવ નહી પણ ટી બી તમારી આવી શકે. વારે ઘડે કેમ અરજી કરાવતા છે. જો આમ મચ્છરો ના નહીં આ નારો છે ને એ કઢાવવાની. એના કારણે મચ્છરો થાય છે વધાર પછી તમારે ત્યાં આવીને કરાવો પડશે એટલે. એટલે આપે કહી દેવું પડશે અરજી કરવા.
હા પંકજભાઈન રાજજમાલ્યું છે કંગળ પંગર ક કે પંદર વ વીસ દિવસ રાહ જોવો હતો ને મશીન આઈ જાય.
પંદર વીસ દિવસ રાહ જોવી પડશે એવું.
હમ્મ.
હમ્મ કેમ બે રમવાની છે બે મિનિટ બોલો બીજું શું કરો છો.
બસ ફાઈન. હ એક ચેન ગમી ગઈ છે એ લેવા જઉશો ચો દની મસ્ત છે.
આપડને કે કે અગરી જેવું અગરી જેવું કેમ કેવામાં હ આજે પોતે પહેર લીધી છે. ચાલે ને ચાલ તું બજા
એ લે ન મારે. હલો. પાચ પડે હ